હલ્
હા કેમ છો મજામાં ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ તમે કેમ છો.
બસ મજામાં
શું કરો છો.
બસ જો હવે સવાર ન નાસ્તો ને બધું કરીને ફ્રી થયા
અચ્છા
હમ
શું કરે છે તમારી નાની ઢીંગલી
અ ઢીંગલી બસ ઉઈઠી છે ને હવે એને ખાવાનું ને બધું ચાલુ છે.
્છા કેવી મજા આવતી હશે હે ને તમારે નાની છોકરી જોડે તમારે આખો દિવસ કઈ રીતે જતો રહેતો હોય
હા હોય નાના બાળકો હોય ઘરમાં એમાં પણ જો છોકરી હોય ને તો તો મજાજ પડી જાય કેમ કે બોલે એવું નાનું નાનું કાલું કાલું બોલે એટલે મજા આવે અને પછી અ છોકરી હોય એટલે એને શોખ પણ વધારે હોય મમ્મી આ લિપસ્ટિક કરી આપ મમ્મી ચોટી કરી આપ મમ્મી ને જેમ સાડી પહેરવી હોય ને એ બધું મમ્મીનું કોપ ી કરવાનું હોય
એકદમ સાચી વાત છે. અને ખાસ કરીને તો એને જોઈને આપને આપણું પોતાનું બાળપણ યાદ આવી જતું હોય આપણને અને આપડા પેરેન્ટ્સ ને પણ યાદ આવી જતું હોય કે જયારે મારી છોકરી નાની હતી તો આના જેવી જ હતી એમ
સાચી
અને આમ જોઈએ તો છોકરીઓમાં પાછા પહેલેથી દયા ની ભાવના પણ બો હોય બો નાનું હોય ત્યારથી એને આપડે ચિંતા પણ બો થતી હોય એક માની જેમ આપડી એ કાળજી રાખતી હોય
એતો તમેં એકદમ સાચું કીધું નાની નાની વાતે એ આપણને અ જો જરાક પણ ઉદાસ થાય તો તરત આપણને મનાવવા માટે આગળ આગળ થતી હોય ને છોકરીઓ હોય આમ વધારે સમય ત એટલે એને તરત ખબર પડી જાય કે કઈક થયું છે, મમ્મી ને ઉદાસ થઈ જાય તો પણ તરત ખબર પડી જાય ગુસ્સે થાય તો પણ ખરાબર પડી જાયને
એકદમ સાચી વાત છે, તમારી અને જોઈએ તો આપડા ઘરમાં છોકરી હોય તો એ આપે પેલી થોડીક મોટી થાય એટલે આપડ પેલી મિત્ર બનીને ઊભી રે છે, અમુક ટાઈમ પછી મેરેજ પછી ને ખાસ કરીને અમુક ઉંમર પછી આપણા મિત્ર છૂટતા હોય પણ જો ઘરમાં છો કરી હોય તો એ આપણા માટે એક મિત્ર બની નજરીએ છે, કે જે જોડે આપડી સાથે સાથે હોય બધી નાની મોટી વસ તુ માય આપણે મદદ કરતી હોય નવું નવું ફેશન આવતું હોય જે આપણા માટે આઉટ ઓફ ફેશન થઈ ગયું હોય આપણને ન ખબર હો પણ એ આપણને નવી નવી ફેશન નવું નવું શું ચાલે છે, બધું શીખડાવતી હોય સમજાવતી હોય
એ તો તમે સાચું કીધું અને નાની નાની છોકરી છે, એ અત્યારે ભલે નાની હોય પણ વાતો એવી મોટી મોટી કરતી હોય ને કે આપણને એમ થાય કે આને કેટલુ બધી ખબર પડે છે. અ ઘણી વાર તો મારી છોકરી એવું બોલતી હોય કે મમ્મી હું મોટી થઈશ ને પછી તને બધું કામ કરાવીશ પછી તારે નહી કરવું પડે એટલે આપને ગામ મંદર થી કેટલા ખુશ થઇ જતા હોય
સાચી વાત છે, એને જોઈને જ આપણેે જાણે એકદમ ખુશ થઈ જતા હોય અને આમ પણ જોઈએ તો ખાસ કરીને દીકરીને આપડા કરતા એના પપ્પા ને વધારે પ્રેમ હોય એના પપ્પાને એટલો પ્રેમ આપતી હોય કે જાણે ની સગી માં આ પ્રેમ આપતી હોય એવી રીતે એને રા તી હોય એની કાળજી રાખતી હોય એની નાની મોટી જરૂરિયાતો નુ ધ્યાન રાખતી હોય ઘણી નાની હોય ત્યારથી જ બધું એવું કરતી હોય છે.
હા એ તો તમે સાચું કીધું છોકરીઓ એ પરિવાર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. મેં ઘણી વાર જોયું કે મારે મોટો છોકરો પણ છે, અને એક નાની છોકરી પણ છે, એટલે બંનેને જો ક્યારેક ક્યારેક એમ કમ્પેરિઝન તો આપણે ન કરી શકી પણ એને જો એનું બાળ પઙને આનું બાળ પણ બંને આપણે મેચ કરીએ ને તો જયારે આ છોકરી છે, એ વધારે સમજ દાર લાગે આપને અને વધારે એક્ટિવ લાગે
સાચી વાત છે, છોકરીમાં બો નાની ઉંમરથી જ સમજદારી આવી જતી હોય છે.
હમ.
હ ને એ હોશિયાર પણ ઘણી હોય છે, એ બધી વસ્તુમાં એટલી હોશિયાર છે, આજકાલ તો એવું નથી કે ખાલી ભણવું એટલે ભણવું આજકાલની છોકરીઓ તો બો નાની હોય ત્યારથી મમ્મા મારે આ કરવું છે, અને આ કરવું છે, અને એની જાતે જાતે બધું શી ખવાની ટ્રાય પણ કરતી હોય છે.
હા સાચું છે, અને આપડે કરાવવું પણ જોઈએ જયારે પેલાના જમાનામા કેવું હતું કે જો દીકરી જન્મે તો એને અ લોકો સ્વીકારવા માટે પણ ત્યાર નહોતા જય્યારે અત્યારના જે જનરેશન છે, એમાં આટલું બધું તો એવું નથી રહ્યું. કેમ કે હવે દીકરીને જોઈને પણ લોકો એટલા બધા ખુશ થતા હોય છે. એટલે એ આપણા માટે ઘણી સારી વાત કેહેવાય.
હમ સાચી વાત છે. પેલાના સમયમાં તો એટલું શિક્ષણ ને એવું નહોતું. તો દીકરી કાઈ કરી ના શકતી. આજકાલ તો દીકરી એટલું બધું ભણી ને એ પોતાની સાથે પોતાનો સાસરી પક્ષ પણ સાચવે છે, ને એનો પીયર પક્ષ પણ સાચવી લે છે. એ બધાને પોતાની રીતે સમતોલ કરીને ચાલી શકતી હોય છે આજકાલની છોકરીઓ તો.
હા એટલે આપડે જોઈ કે ઘણી વાર અ જો પેલા આપડે એવું હતું કે દીકરી જન્મે તો લોકોને અમ અ કે ને કે અલગ અલગ રીતે વાતો કરતા ને ગમતું નહીં એવું બધું. પણ જયારે હવે તો એવું થઇ ગયું છે કે દીકરી આવે એટલે એક નવો જ ઉત્સાહ હોય ને, નવો જ આનંદ હોય ને. લોકો એટલા ખુશ થઈ જતા હોય છે કે જાણે એ લોકોને ખરેખર આમ. અ લક્ષ્મીજી જ આવી ગયા હોય ઘરે એટલા બધા ખુશ થતા હોય છે.
એકદમ સાચી વાત છે. અને ઘણા કુટુંબમાં તો આપણે જોઈએ છે કે છોકરી માટે લોકો માનતા, બાધા ને એવું કરતા હોય છે એ ટ્રાય કરતા હોય છે કે અમારે છોકરી આવે ખાસ કરી ને જેને છોકરો હોય છે એને તો ખાસ એવું હોય છે કે ના મારે એક છોકરી આવે. જો છોક છોકરી આવશે તો અમારા ઘરમાં એક ખુશી આવી જશે એમ. આજકાલ લોકો છોકરા કરતા છોકરીને વધારે પસંદ કરવા માંડ્યા છે. છોકરી તરફ બધાનું વધારે પેલું એ થઈ ગયું છે કે ના છોકરી તો એક જોઈએ જ.
સાચું કીધું. અને જો ઘરમાં છોકરી હોય ને તો ઘરમાં વાતાવરણ એટલું આનંદમય રહે તું હોય છે. અને અ ઘરમાં પણ બધા એકદમ ખુશ મિજાજ રહેતા હોય છે. કારણ કે છોકરીઓ આમ સંવેદનશીલ પણ એટલી હોય છે અને સમજદાર પણ એટ લી હોય છે. એટલે નાની નાની વાત પણ એને આમ ઘણી બધી સમજદાર રીતે કરતી હોય છે.
એકદમ સાચી વાત છે. અને ખાસ કરીને બધા તહેવારો આવતા હોય ત્યારે બધા તહેવારો જીવંત બની જતા હોય એવું લાગે. જયારે આપણે તો આપણા જવાબદારીમાં એટલા બધા વ્યસ્ત હોઈ. કે આપણે અમુક વસ્તુ એ વખતે નથી કરતા હોતા. પણ છોકરી આવે તો નાના મોટા માની લો કે કે રક્ષાબંધન આવશે તો એ ઘણા ટાઈમ પેલાથી તૈયારી કરે કે મમ્મી મારે તો આવી રાખડી લેવી છે ને, હું આવા કપડાં પહેરીશ ને, ભાઈ ને આવી રાખડી ગમશે ને. નવરાત્રી આવે તો એની પેલેથી તૈયારી કરતી હોય. અને તૈયાર કરીએ તો જાણે સાક્ષાત માતાજી હોય એવું સ્વરૂપ લાગે. અને આજકાલ તો છોકરીઓ પોતાની કાર ને બધું લઈને ડોક્ટર મમા હું તો ડોક્ટર બનીશ. હું તો સેવા કરીશ આજકાલની છોકરીઓ એવું નથી કે કોઈ એક જગ્યાએ સીમિત થઈ જતી હોય.
ના સાચું કીધું. અને હવે તો આપડે પણ એટલું જ અ અ છોકરીઓ પ્રત્યે એટલું જ ઉત્સાહથી આપણે બધું કરવું જોઈએ. કારણ કે છોકરીઓ છે એ લોકોમાં કાંઈક કરવાની જે આમ જિજ્ઞાસા છે એ વધુ આપણને જોવા મળ તી હોય છે. જયારે છોકરાઓ છે એ થોડોક અંદરથી આળસ અનુભવતા હોય છે. મેં તો ઘણી વાર જોયું છે કે મારો જે છોકરો છે એ પોતે અ આપડે એમ કહી ના શકાય. પણ કેમ કે એને કામ કરવામાં થોડીક ઘરે ભણવાની બાબત તો હોય કે કઈ કામ કરવાનું તો એમાં એ આળસ કરતો હોય ને મારી ચી છોકરી છે એગ
સાચી વાત છે ઘણી વખત આપડે એને કેવું પડ તો કે તું હજી નાની છે તારે હજી આ કામ નથી કરવાનું. તારો ટાઈમ આવશે ત્યારે અમે તને કેશુ પણ થતાય ને એમ હોય કે ના મમ્મા ને કે પપ્પા ને હું મદદ કરું આજકાલ તો છોકરીઓને એવું છે કે ના હું થોડીક મોટી થઈશ ને પછી હું ઓફિસે જઈશ પછી હું મદદ કરીશ હું તમને ગિફ્ટ લઈ આપીશ અત્યારથી આપડી સાથે એવી વાતો કરતી હોય છે કે હું થોડીક મોટી થઈશ તો હું તમને હેલ્પ થશે એ રીતનું બધું કરી છે
હા સાચું કીધું એટલે છોકરીઓ હોય એ આપણને એમ તો અ શું કેહેવાય કે પેલા લોકો એ બહુજ માનતા એમ પણ હવેની જે જનરેશન છે એ લોકો બોજ નથી સમજતા એટલે એ ઘણી સારી બાબત કેહેવાય કારણ કે હવેની જે છોકરી દીરીઓ છે એ દીકરાની જેમ જ પોતાની જવાબદારીઓ સંભાળતી થઈ ગઈ છે. બધી રીતે આગળ અ જમાના સાથે ચાલવા માંડી છે એટલે એ બધું સારી બાબત કેહેવાય આપણા માટે
સાચી વાત છે આજકાલ તો સરકાર પણ છોકરીઓને આગળ વધી માટે ઘણી બધી યોજનાઓને એવું કાઢતા હોય છે કે છોકરીઓ વધારે ભણીને આગળ વધે એ માટે પ્રોત્સાહન પણ એટલું આપતા હોય છે એટલે છોકરીઓ પોતાના પગ પર ઉભી રહી શકે છે જયારે પેલાની છોકરીઓ એટલું ભણતી નહી તો માતા પિતા ને ચિંતા રહેતી કે મારી છોકરી ભણેલી નથી તો એ સાસરે જશે તો શું કરશે અને આજકાલ ને છોકરીઓ તો એટલી બધી હોશિયાર હોય છે કે પોતાના પગ પર એ ઉભી રહી શકે છે કોઈને કોઈ રીતે પોતાના અ પતિને છે કે પિતાને છે કે મદદ કરતી હોય છે
હા સાચું કીધું અને છોકરી જે હોય છે બે કુટુંબ ને દાળતી હોય છે જેમ કે સાસરીમાં જઈને કુટુંબ ને પણ આગળ લાવે છે અને જો ઘરે હોય પિયરમાં હોય તો એનું પણ આમ આગળ વધારે છે એટલે અ દીકરી છે એ બે કુડને તારે છે એમ કહેવાય
એકદમ સાચી વાત છે સારું ચાલ ત્યારે ફરી મળીએ
હા ભલે ત્યારે આવજો
હજો
હ
હ